હલો
હા
કેમ છે
મજામાં તું કેમ છે.
હું પણ મજામાં. હામ. તું ક્યારે અજમેર ગયો છે.
હા એક વાર ગયું હોતું ખુબ સરસ અનુભવ હતું.
અને અજમેર વિશે ઘણું સાંભળ્યું છે પણ તું હું ક્યારે ગઈ નથી.
તું તારે એકવાર જરૂર જવાનું જોઈએ.
અજમેર માં સૌથી ફેમસ શું છે.
સૌથી ફેમસ તો અજમેર શરીફ દરગાહ છે.
હા એના વિશેે ઘણું શામ
દર વર્ષ સે લાખો લોકો ત્યાં જિયારત માટે આવે છે.
ફક્ત મુસ્લિમ લોકો જ આવે છે.
ના દરેક ધર્મ ના લોકો આવે છે બધા શ્રદ્ધા સાથે આવે છે.
આ વાત મને ઘણી ગમે છે.
અજમેર ની ખાસિયત જ એ છે કે ત્યાં એકતા નું અહેસાસ થય.
અજમેર રાજીસ્થાનમાંછે ને.
હા અજમેર રાજીસ્થાન નું એક ઐતિહાસિક શહેર છે.
શહેર કેવું લાગે છે.
મને તો ખૂબ શાંત અને આધ્યાત્મિક લાગ્યું.
ત્યાં જવા માટે સૌથી સારો સમય કયો હોય.
ઓક્ટોબરથી માર્ચ સુધી.
કેમ.
કારણ કે ગરમી ઓછી હોય.
રાજસ્થાનની ગરમી તો ફેમસ છે.
એકદમ
તને અજમેર માં સૌથી વધુ શું ગમ્યું.
અ દરગાહનો માહોલ
કેવું હોય છે.
લોકો જોવા કરતા હોય કવાલી સાંભળતા હોય અને એક અલગ જ સુકૂનના અહેસાસ થાય છે.
વાહ તો તો જવું પડશે.
ત્યાંથી શું શું સુગંધ પણ યાદ રહી જાય એવી હોય.
એટલું ખાસ.
હા અત્તર અને ફૂલ ની ખુશબુ
અજમેર માં બીજું શું જોયું જોવાય.
આના સાગર લેક પણ ખુબ સુંદર છે.
લા લેક છે.
લેક બોલ્યો મેં. હા, મોટું અને સુંદર તલાવ.
સનસેટ જોવું મળેશ.
બહુ સુંદર સનસેટ મળે.
ફોટો માટે પણ સરસ જગ્યા હશે ને.
બિલકુલ.
ત્યાંના લોકો કેવા છે.
ઘના મિત્ર સ્વરૂપ અને મહેમાન નવાઝ
રાજસ્થાન ના લોકો આમ પણ મહેમાન નવાજી માટે ઓળખાય છે.
હા.
અજમેર નું ફૂડ કેવું છે?
ક અમ્મ અમ્મ બહુ સ્વાદિષ્ટ.
શું ફેમસ છે?
કચોરી, સમોસા, મીઠાઈ અને ઘણી લોકલ ડીસીસ. મને તો કચોરી બહુ ગમે.
તો અજમેર માં મજા આવી જાય.
ત્યાં શોપિંગ માટે શું હ હા. ટ્રેડિશનલ કપડા હેન્ડીક્રાફ્ટ અતર અને સોમનરીસ. અત્યારની લેવાની મજા અલગ હોય છે.
હા, ખાસ કરીને દરગાહ પાસે.
અજમેર ની હિસ્ટ્રી પણ છે, ઘણી રીચ હિસ્ટ્રી છે.
હા, બોલી લ્યો તમે જ બધું મને હિસ્ટ્રીમાં રસ છે.
તો તને અજમેર બહુ ગમશે. અજમેર અને પુષ્કર નજીક છે.
હા, બોલો બોલો.
ખૂબ ખૂબ નજીક છે.
હમ્મ, પછી.
એક ટ્રીપમાં બના જાગ્યા હોય છે.
અચ્છા અચ્છા પછી.
પુષ્કર પણ ફેમસ છે.
ઓહ હો ફેમસ છે સારું કેવાય.
હમ્મ, હમ્મ. રાજસ્થાન જેવું છે.
તો રાજસ્થાનમાં જ અજમેર છે. તમે તમે બરાબર છો ને જ? અચ્છા એ તો બહુ પ્રસિદ્ધ છે.
હમ્મ.
કેટલા દિવસ લાગે અજમેર જવા માટે?
ઓછામાં ઓછા બે ત્રણ દિવસ મેં રહું છું યા.
એટલા માં બધું જૂઈ શકાય.
મોટા ભાગે મોટા ભાગની જગ્યા જોઈ શકાય.
તને ફરી જવાની ઈચ્છા છે?
હા, ઘણી વાર થાય.
કેમ?
કેટલા જગ્યાઓ ફક્ત જોવાની નથી હોતી, મહેસૂસ કરવાની હોય છે.
વા ઓનલાઈન તો મસ્ત કઈ તું.
અજમેર એવી જગ્યા છે.
મને પણ હવે જવાની ઈચ્છા થાય ગઈ.
તો પ્લેન બનાવો એક દિવસ જરૂર જાજે.
હા હા પાકું.
અને અને પછી મને તારા અનુભવ કેહેજે.
હમ અ અને જયારે તું પેલા વખત અજમેર ગયો હતોું ત્યારે શું ફીલ થયું હતું
પહેલા ટ્રેનમાં ચડ્યો બાર કલાક લાગી ટ્રેનમાં તે ઉતર્યો છે એક અલગ ઉ ઉતાસ ઉત્સાહ હતો.
ઓહ ઓ ઓ ઓકે. શહેર જોવતા જ ગમી ગયું?
હા, કારણ કે ઘણા વર્ષોથી અજમેર વિશે સાંભળ્યો હતો. અને ત્યાં પૂછ
તાર તારો ટ્રીપ પરિવાર સાથે હતોું
હા અમે બધા સાથે ગયા હતા ને અમારે બહુ મજા આવી
હમ પછી પેલા કયા ગયા ક્યાં ગયા
પેલા હોટલમાં સામાન મૂક્યો પછી ફ્રેશ થયો થોડી અ એક કલાકની ઊંઘ લીધો પછી દરગાહ તરફ નીકળી ગયો
હમ દરગાહ સુધીનોો રસ્તો કેવો છે
રસ્તામાં નાની નાની દુકાનો આવે છે બધા કિરાણાની
શું વેચતા હોય
સુું વેચતા હોય પૂછવાની છે અતર ફૂલ ચાદર તસબી અને ઘણી યાદગાર વસ્તુ
હમ મને આવી માર્કેટસ બહુ ગમે
હમ ત્યાં ફરવાની મજા જ અલગ હોય છે
લોકો વધુ હોય
હા ખાસ કરીને હોલિડેઝ પર ત્યાં કવાલી પણ થાય છે અને સાંભડવાની મજા આવી જાય છે
હું એજ પૂછવાની હતી કે ત્યાં કવાલી પણ તને ગમે છે ત્યાંની કવાલી
બહુ તેમાં એક અલગ જ રૂહાનિયત હોય છે અજમીરનું નામ આવે એટલે મનમાં કવાલી યાદ આવી જાય
ખરેખર એ શહેરની ઓળખ જેવી જ હા બોલી લ્યો તમે
હા સાંજે દરગાહની બહાર બેઠો હતો અને લોકોને જોતો હતો તો મને લાગ્યું કે દરેક વ્યક્તિ કોઈને કોઈ દુવા લઈને આવ્યો છે કોઈ સુખ માટે કોઈ શાંતિ માટે કોઈ સપના માટે
સપના માટે સાચું ક
હા ત્યાં જાઈને મન માનસ પોતાના અંદર પણ જોવે છે રોજને દોડ દોડ દોડધામમાં જ વિચારું દબાઈ જાય છે ફરી યાદ આવે છે
હમ હા કેટલીક જગ્યા એવી હોય છે અજમેર પણ એવી જ જગ્યા છે હા તમે મારા મોઢાની વાત ચીની લીધી બોલવા દ્યો મને
ગરમ ગરમ કચોરી અને મીઠાઈ
બ
ત્યાંના લોકો સાથે વાત કરવી હ એક દુકાનવાળા સાથે એને કહ્યું કે અજમેરમાં દુનિયા ના ઘણા દેશોમાં થી લોકો આવે છે અને દરેક વ્યક્તિ કયને કય યાદ લઈને જાય છે
હમ બોલો
હા તમે સ્ક્રિપ્ટ નથી પડતા.
ના કઈ સ્ક્રિપ્ટ
આ અમે સ્ક્રિપ્ટમાંથી જ વાંચી રહ્યા છીએ ને
શું વાચ્યું તમે આખી સ્ક્રિપ્ટ લખી હતી તમે અજમેર ગયા અને શું શું કર્યું એ માંથી લખી હ તીી તમે જેરેે
કેેમ સુવી થેયું
હા બોલો બોલો તમે કન્ટિન્યુ રાખો તમારી વાતો બહ મજા જા આવે જી તમે અજમેર ગયા તમે તમારું એક્સપિરિયન્સ શેર કરો
અજમેરમાં મને થોડું શાંત થવાનું મળ્યું તેના ફોટોગ્રાફના શોખ છે ને હા ઘણા ફોટોઝ લીધા છે બહુ બધા સૌથી ફેવરેટ ફોટો કયો છે સનસેટનો લેક પાસે હા અના સાગર લેક પાસે કેવું લાગતું હતું આકાશ નારંગીન રંગનું હતું. ને પાણીમાં તેનો પ્રતિભય દેખાતું હતું. વાહ સિનેમેટિક લાગે છે હા એકદમ તને અજમેરમાં રાત્ર્રી ફરવું મળ્યું હા થોડું રાત્રે શહેર કેવું લાગે લાઈટો સાથે બહુ સુંદર માર્કેટ ખુલ્લી હોય કેટલી દુકાન ખુલ્લી હોય સેવયનેરી લીધું હતું હા એક નાનું અતરનું બોટલ હજુ પણ છે? તારી પાસે હા
ચાલો ચાલો હવે આપડે પછી મળીશું અજમેરની વાતો કરીશું
અડધી વાત અજીબત બતાવીશ
ચલો હા હા બાય બાય.
સેયુક.